હલો
જય શ્રી કૃષ્ણ ભાઈ
હા, જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છે, મજામા?
મજામાં મજામાં, તમે કેમ છો.
મસ ચાલ્યા કરે જીવનમા ચાલ્યા કરે મજામાં છે, બ બધ્ધા સારા બધ્ધા સારા છે, તમે કેવા છો, તમ પરિવારને તમે બધા મજામાં છો ને
બધ્ધા મજામા અમણાં ત વરસાદ ને એવું પણ બો ચાલે વ આવ્યા કરે એટલે રજા જ કોલેજમાં ને એવું હો બધે સ્કૂલ ને એવુ
હ, મારી વાત બરાબર છે, કે હવે બે દાખ થી વરસાદ એટલો પડતો છે ને કેતિથી અતિથી ભારેતિ અતિ ભારે વરસાદની આગાય છે તો આપડે બહુ વરસાદ બેટંડાથી આપડે વધારે જ પડતો છે. કે નદી છે ગરનાળા છે, બધા એ ફૂલ થઈ ગયા છે ને આપડે બહાર જવું હોય ને ત પણ નહી જવાય કેમકે આપણે તાળવુ જોઈએ, કેમ કે પછી આપણે પાણીમા અ ભીજાઈ જયા પછી આપડે ડૂબી જ ડૂબી જવાનું પણ શક્યતા રહેલી છે એટલે આપ જેમ બને તેમ બાર બાર જ ટાળવું જોઈએ
હા
હા
કારણ કે હમણાં નદી નાળા ને બધું ભરાઈ જાય પાણી હમણાં વરસાદ બે તણ દિવસ થી બો આવે એટલે
હા એ વાત બી તમારી સાચી કે આપડણે નદી નાળાને બરુંબ ભરાઈ જાય છે તો આપડણે તેમાં ડૂબી જવાની શક્યતા રહે છે તો આપડણે એના માટે આપડે બહાર જવું જ નહ જોઈએ
હા બને એટલું ઓછું બાર જરૂર ર તો જ જવાનું
આપડો વિચાર તોવો જ છે કે આપડે જેમ બને તેમ બાર ઓછા નીકળશું તેમ આપડા સ્વાસ્થ્ય માટે સારું કેવાશે ને આપડે પણ એવું આપણે જિંદગી અનમોલ છે એટલે આપણે પાણી માં પછી એકવાર ડૂબી ગયા હતા આપણે કોઈ પછી બચાવવા ના આવી શકે એટલે
હા
ભોલે ને આપડા કામ ન થતા તો નીકળવું નહી
હમમ હા બરાબર તમારી વાત સાચી
સુ કયો છો તમે?
કઈ નહી શું અભ્યાસ શું ચાલે તમારા હમણાં
મારા અભ્યાસ તો હડે એવું છે ને કે અમારે સાત દિવસ એક્ટિવિટી કરવા જવાનું છે કલેક્ટર ઓફિસ પર તો અમારે કોલેજ નથી આવવાવાનું સાત દિવસ તો તમે જે ચાલશે તે મને પિક સેડ કરશો
હા મોકલાય દઈશ ને કઇ વાંધો નહી
તો તમે રેગ્યુલર કોલેજ તમે રેગ્યુલર કોલેજ જતા હસો ને.
હા જાય ને લેક્ચર ના આ ભરીએ અમે બધા
બરાબર છે તો સર જે કરાવે ત્યા મને દાખલા મોકલશો ને પછી જે કઈ દાખલાની મેથડ હોય છે તે આ મને બધું સમજાઈ દેેશો કે આવું આવું તુંને સર આવું કરાવેલું હતું તો મને એ જ રા કહી દેજો કે એટલે પણ મને પણ ખ્યાલ આવે કે હા આ દાખલા આમ ગણાય છે એમ તો
હા ચોક્કસ આપડા તો દાખલા સ્ટેટમાં છે ને અકાઉન્ટમાં છે
બરાબર છે આપડું સ્ટેટ ના અકાઉન્ટ એ બેક સબ્જેક્ટ આપડે સાચવવા જોઈએ ને આપણા માટે તો કેવું કે ચાર સબ્જેક્ટ થિયરી ના છે ને બે સબ્જેક્ટ આપડા ગણતરી ના એટલે આપડે છે ને
હા
એવું પ્રેક્ટિસ કરતા રહેવું જોઈએ ને એક્ઝામ માટે પણ એવી સારી પ્રિપેરેશન કરવી જોઈએ કે આપણે એક્ઝામમાં આ આપણને મુશ્કેલી ન પડે એટલે આપણે આમા આપડા આવડેથી પ્રિપેર કરવા પડે
બરાબર તમારી વાત સાચી છે.
ને એ બીજો તો શું કેવું સું કે તમારો કોઈ સબ્જેક્ટ ફેવરીટ હોય તો કયો તમારે સબ્જેક્ટ ફેવરીટ કયો શે એમ?
અમારો તો એજ, સ્ટેટ છે, સ્ટેટ ને બીજી તો થીયરી વાળામાં થયું તો બહુ ઇન્ટરેસ્ટ જેવુ નહીં મલે. સ્ટેટમાં એમ જરા દાખલા ને એવું એમ રહે છે જીરીક આવડે ને એવું એટલે.
હા ભાઈ. બરાબર છે. અમારો તો બી એ સબ્જેક્ટ મને બહુ જ ગમે છે, કેમ કે તેમાં નવું-નવું કંપની વિશે જાણવા મળે છે, પછી વ્યાખ્યા વાંચવાની મલે છે, અને પછી એમાં મેં શું કરું છું મુદ્દા-મુદ્દા ની એક નોટ બનાવું છું, પછી તેમાં વ્યાખ્યા લખું છ છું. મુદ્દા લખું પછી જયારે પરીક્ષા એક્ઝામ આવે ત્યારે મેન મેન આય
હા, તેજ વાંચવાના તમારે હમ્મ.
મેઈન-મેઈન ટોપિક મે અહ મેઈન-મેઈન ટોપિક મે ટીક કર લવને પછી ચોપડીમાંથી જે નોટ ઉતારી લવ ને એમને પછી તે પ્રમાણે વાંચું છું. ને સર પણ એવા સારા સમજાવે છે કે મને આ બધું એક વાર વાંચ્યે એટલે યાદ રહી જાય. એ મારું સારું કહેવાય કે એક વાર વાંચ્યે એટલે યાદ રહી જાય. ને મુદ્દા મે લખું ને તો વાંચતો જાવન સાથે ને વ્યાખ્યા પણ સાથે વાંચતો જાવ. હવે એક ચેપ્ટરમાં એક ચેપ્ટર માં થી મેં બે વ્યાખ્યા યાદ કરું છું ને તેની સાથે મુદ્દા પણ આઈ આઈ એમ પી ટોપિક ના મુદ્દા પણ લખું છું, ને એટલે તેની સાથે આપડે લોંગ ક્વેશ્ચન લખવો હોય ને તો આપડે કેવી રીતના લખ વો જોઈએ એક્ઝામમાં, કે પહેલા વ્યાખ્યા લખવાની પછી સમજૂતી લખવાની. જે તેના વિશેે મુદ્દા લખવું જોઈએ. ના મુદ્દા ની પછી અહ એ પછી એના પછી મુદ્દા ની અંદર લોંગ ડિટેલ માં સમજાઈ દેવાનું એટલે, સર પણ અહ સર પણ સમજી શકે ને કે સ્ટુડન્ટે સારું લખેલું છ એ એવા માર્ક આપવા જોઈએ, એટલે છે ને સ સર માર્ક આપી દેય છે. એટલે આ બી એ થિયરી સબ્જેક્ટ ની આ મેથડ કે વધારે માર્ક આવે એવી રીતના સ્કોરિંગ કરવા જોઈએ.
હા. તે પણ બરાબર તમારી વાત સાચી છે. એમાં મુદ્દા ને એવું એ આપડે મેઈન-મેઈન છે તે એક અલગ નોટમાં લખીને પછી તેજ વાંચવાનું રહે વ્યાખ્યાને એવું એટલે બધુ નહીં વાંચવા પડે પછી. ને પહેલા થી જ તૈયારી કરે એટલે પછી પરીક્ષામાં હારું પડે લખવાનું પછી.
હા એ વાત તમે બરાબર કીધી, કે આપણે-આપણે શું આપણે એક્ઝામ પહેલા એક-એક કે દસ દિવસ પહેલા વાંચીએ ને તો આપણને યાદ ના રહે. આપ પણે બધું ભેગું ન થાય, આપણે પહેલે થી પ્રિપેરેશન કરીએ અ અવડે થી આપડે પ્રિપેશ રેશન કરીશું તો એક્ઝામ માટે આપડું સારું કેવાશે કે આપડે બધું વાંચવા ના પડે, આપડે રિવિઝન કરતા રહેવું જોઈએ એટલે એક્ઝામ ના આગલે દિવસ આપડે જેનું પેપર હોય તેનું પેપરનું વાંચીએ તો આપડે એ સારા એવા માર્ક સ્કોરિંગ કરી શકીએ.
હા. એટલે આપડે હવે પહેલે થી જ પહેલેથી ચાલુ કરવા જોઈએ બધું વાંચવાનું ને એવું એટલે તૈયારી પછી છેલ્લે બહુ વાંચવા નહીં પડે પછી એમ. યાદ નહી રહી પછી છેલ્લે
મતલબમાં કે અવડે સર જે જે ચલાવે છે, પછી તે અવળે જે સર અ મેમ ચલાવે આવે એટલે આપડે એસર્નલમાં જે માકું મેં તેના માટે ઉપયોગી નહીં ઉડે
બરાબર એ પણ છે. બીજું તો શું હવે કોલેજ માં તમે આવવાના નહી થોડાક દિવસ કેમ્પમાં કે હું ક્યાં જવાના
હા એ સરકાર શ તરફથી અમને એક્ટિવિટી કરવાની મળે સાત દિવસ તો અમારે ત્યાં સાત દિવસ કાર્ય કરવાનું છે એટલે તાલીમ જેવી લેવાની છે, એટલે અમારે કોલેજ તો નહી આવવાશે થોડું ઘણું ભણવાનુ બગડશે પરતુ આપડે કેવું ને કે ઓથર એક્ટિવિટી કરી ને તો આપણા માટે સારું કેવાય
હ તે પણ છે, જાણે
ને આપણને એક્સપિરિયન્સ પણ મળે ને અનુભવ પણ મળે શકે છે, એટલે આપણે ફ્યુચર માં બોજ ખુબ જ જરૂરી છે.
હમ બરાબર તમારી વાત એકદમ સાચી કઈ વાંધો નહી હુ, મને જે પણ કરાવે એ પછી તમને મોકલાવી દઈશ ને સમજાવી દઈશ
હા ચોક્કસ મોકલજો નહી મારે તમ તમે મોકલશો એ ખુબ જ મદદરૂપ અને ઉપયોગી નીવડશે એટલે સારું કેહેવાય
એમાં આપડે એક ફ્રેન્ડ બીજા ફ્રેન્ડને મદદ કરવા જ પડે કે
હા એ તો આપણે આજની જમાનાનુ પેલુ છે, કે આપણે ઇન્સાન ને ઇન્સાનિયત રાખીશું તો આપણે સા આપણા માટે સારું કેવાશે આપડે કોઈને મદદ કરશું તો આ સામે વાળો આપણને મદદ કરશે
હમ્મ આપડે અ હતા આપડી કોલેજમા બધુ ગણપતિ એ આગમન ને બધુ જન્માષ્ટમી ને બેસાડે પ્રોગ્રામ રાખે એટલે એમાં પણ ગયા પડે આપડે
બરાબર છ. કે તહેવાર પણ એવા આવશે નવા નવા તહેવાર આવશે જન્મા છે સીતા સાતમ છે, પછી ગણપતિ નુ આયોજન કરવામાં આવશે એટલે આવ આવનારા સમયમા આપડે હ આવનારા સમયમાં આપણેે એટલી રજા આવવાની છે કે આપણું જક ભણવાનુ ઓછુ રહેશે એટલે જરાક આપણે અવળેથી જ ભણી લઈએ તો સારુ
હમ પછી છેલ્લે ટાઈમ નઈ મળે વાંચવા
હા એટલે કે આપડે તહેવારમાં એટલા તહેવારમાં આપણે એટલા વ્યસ્ત વ્યસ્ત થઇ જાય કે પછી આપડે ભણવાનું ભૂલી જઈએ છીએ એટલે આવડે અવડે ટાઈમ છે. તે આપણે એમા વાંચી લેવું જોઈએ અને જેટલુ ઘણુ વાચી લઈએ. ભાઈ આપણને એક્ઝામમાં આપણને સારું પડે કે એક્ઝામમાં કઈ નહી આવડત હોય, તો આપણે એ હોલમાં ખબર પડે કે હા માઇન્ડમા મે પેલા સ્ટાટિગમાં વાંચેલું હતુ એટલે આ લખી શકું એમ એટલે આપને એક એક ટોપિક સમજાય તો આપડે લખી શકીએ હા લોંગ લોંગ ક્વેશ્ચન હોય એટલે લોંગ ક્વેશ્ચન આપણે બનાવીને લખી શકીએ.
હા તે પણ છે, એણે હમણાં તો પણ વરસાદ હમણાં તો આજે બી રજા આવે કાલે બી કદાચ રજા જ છે ને.
હા કાલે પણ રજા જાહેર કરી દીધી છે સરકારશ્રી એ તો એ સારું કેહેવાય કે આપણા માટે નિર્ણય સારો કેહેવાય કેમ કે અપ આપણે આપણા જીવવાલો છે એટલે આ બધા મા વિચાર છે સરકાર.
હા.
ખાલી પછી એમ વરસાદમાં નીકળ્યા ને પછી
સોરી સોરી ખરા કાલ તો કાલ તો રજા છે.
હમ્મ.
ચાલો તો આપડે હવે મળીશું પરમડાળે મળીશું કેમ કે કાલ તો આપડી રજા છે.
હા ચોક્કસ પરમ દિવસે વરસાદ કેવક હિસાબે પછી મળીએ.
હા ચાલો તો ધ્યાન રાખજો તમારુ.
હા ચોક્કસ.